હલો
હલો હા બેેન નમસ્તે
નમસ્તે
મને તમા મારો અવાજ તમને આવે છે.
હા મને તમારો
હા મને તમારો અવાજ આવે છે તમને મા અવાજ આવે છે હા હા આવત આજે આપણે ટ્રાફિક અને શહેરની સમસ્યા વિશે વાત કરવા માગી જી
હા
તો આની ઉપર તમારું શું રહે છે ટ્રાફિક ઉપર
અમે શું વાત કરી બે કારણ કે ટ્રાફિક છે ને એ હમણાં તો બહ જ ટ્રાફિક વધી ગઈ છે. એ માત્ર અમદાવાદ કે પછી સુરત વડોદરા રાજકો રાજકોટની જ વાત નથી પરંતુ નાના નાના શહેરો જેમ કે વલસાડ
વલસાડ
મંદર બીલી મોરા નવસારી આ બધી જ જગ્યા હમણાં ટ્રાફિક બહ જોવા મળે છે કારણ કે ચાર રસ્તે પાસે પોલીસ ઉભા રહે છે. તો પણ ટ્રાફિક એટલી જ હોય છે કારણ કે હમણાં આધુનિક જમાનો છે એટલે બધા સાધનો વધારે ખરીદે છે. જેમ કે ઇલેક્ટ્રિક બાઈક પછી હોન્ડા પછી કાર આ બધા સાધનો આપણે શોરૂમમાંથી છોડાવીએ તો ખરા પરંતુ એ આખા વર્ષ દરમિયાન આપણને જ નડતા હોય છે. રોડ રસ્તા એકદમ વિકસાવીએ તો પણ સાધનો જ એટલા બધા થઈ ગયા છે. કે શું કરીએ અને હમણાં તો આપણેે વિચારવું જોઈએ કે ઠંડી પડતી હોય તો આ ચાર રસ્તે પોલીસ ઉઊભા હોય તે લોકો પોતાની ફરજ બજાવે છે. પરંતુ આપણે શું ગાડીમાં બેસીને હીટર ચાલુ કરી દઈએ છીએ. શું એમને ઠંડી ના લાગતી હોય, ચોમાસા માં પણ આપણે ગાડી ની અંદર બેઠ હોઈએ છીએ વરસાદ થી બચીએ છીએ, પોલીસ પોતે રેનકોટ પહેરીને ત્યાં ઉભો હોય છે અને એની ફરજ બચાવે છે, પછી ઉનાળા માં આપણે એસી ચાલુ કરીને ગાડીમાં બેઠા હોઈએ. તો આપડે એવું બધું વિચારવું જોઈએ કે આપડે ટ્રાફિક ના રૂલ્સ ફોલો કરવા જોઈએ. અ ત્યાંનો જે પોલીસ ટ્રાફિક ટ્રાફિક પોલીસ હોય તેના કહેવા પ્રમાણે આપડણે ગાડી ચલાવી જોઈએ આપડો ટર્ન આવે ત્યારે આપણે ચલાવી જોઈએ. ના કે બીજાને ટર્નમાં આપડણે આપડી ગાડી ખસેડી દેવી જોઈએ. હવે આ હમણાં ની વાત કરું ને તો અમારા શહેરમાં તો ઘણું એવું બને છે. કે પોલીસ સામે વાળી દિશાને કહે કે તમે આવવા દો ગાડી. ત્યાં તો આ બાજુ વાળા બધા નીકળી જાય છે, તેથી ટ્રાફિક વધારે સર્જાય છે, એમાં પોલીસ પણ શું કરી શકે બધા ન ટર્ન બાય ટર્ન આવે એવી રીતે આપણે ગાડી ચલાવવી જોઈએ. આપણે ટ્રાફિક્સ ના રૂલ્સને પણ ફોલો કરવા જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ. બીજાની ગાડી જતી હોય તો આપડે થોડું અંતર રાખવું જોઈએ. કારણ કે એ ગમે ત્યારે બ્રેક મારી શકે છે. આપડણે આપડી સાવચેતી રાખવી જોઈએ. અને શહેરની વાત કરું, તો શહેરમાં બધા ઉદ્યોગો હોય છે‌. પછી કારખાનાઓ હોય છે ફેક્ટરીઝ હોય છે, અને શા હોય કોલેજો હોય શોરૂમસ હોય દુકાનો હોય. પછી નાના મોટા બજારો હોય તો આ બધા જ પરિબળો હોય. તેમાં અવર જવર માટેનું સાધન તો કહેવાય કે ટેક્સી છે રિક્ષા છે. કાર છે. સ્કૂટર છે બાઈક છે બસ છે ટ્રેન છે. આ બધા જ પરિવહન ના સાધનો વડે આપણે આ બધી જગ્યાએ જતા હોઈએ છીએ. પરંતુ એક જ સમયે, ધારો કે બાર વાગે એટલે શાળા કોલેજ નો સમય થાય અને દુકાન નો સમય થાય. પછી શોરૂમ ખુલતા હોય. કે પછી એવા સમયે શું વધારે ભીડ હોય. એટલે અમુક સમય પણ એવો હોય છે. કે જ્યાં ટ્રાફિક વધારે થઈ જતું હોય છે, આખા દિવસ દરમિયાન આપડે જોઈએ ને. તો સવારના દસ વાગ્યા થી તે સાંજના સાત વાગ્યા સુધી, બઉુ ટ્રાફિક જોવા મળે છે, તમારું શું કેવું છે એના ઉપર.
હા તમે જે કીધું તો એ મને તો હમારા જમાં ખૂબ જ પૈડી. હવે મને તો એવું લાગે છે કે, એક ટ્રાફ ફિક અને શહેર એક એવો વિષય બની ગયો છે કે, આપણે જ્યારે શહેરમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે ટ્રાફિકનો અવાજ. પ્રદૂષણ. ભીડ, આ બધું જ આપણને દૈનિક જીવનનો એક ભાગ બની ગયો છે. એક માનું એવી એવી કહ્યું છે કે જે આપણે ટ્રાફિકમાં ફસાઈ જઈએ છીએ ત્યારે આપણને. પોતે પણ ટ્રાફિક નો એક ભાગ છીએ, આ થોડીક વિચાર કરવા માગુ છે કારણ કે દરેક વાહન રસ્તા પર વધે છે, અને આપ અને, શું તેમાં સામેલ છીએ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધવાનું મુખ્ય કારણ એ છે વાહનોની વાહનોની સંખ્યા વધવી કારણ કે આજકાલ લગભગ દરેક વ્યક્તિઓ પાસે પોત-પોતાનું વાહન છે, આ એક સુવિધા છે. પરંતુ જ્યારે દરેક વ્યક્તિ એક સાથે રસ્તા પર આવે છે. ત્યારે રસ્તો પર ભાર. વધી જાય છે, બીજું મહત્વનું કારણ એ છે કે, યોજ યોજનાની અછત ઘણા શહેરોમાં રસ્તાઓ પૂરતા પાવર નથી. પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નથી. અને ટ્રાફિક મેનેજમેન્ટ પણ પૂરતું મજબૂત નથી, પરિણામે નાના-નાના અરે તો મોટા ટ્રાફિક જામમાં બદલાઈ જાય છે. ટ્રાફિક માત્ર સમય બગાડતું નથી, પરંતુ તે આપણને વ્યવસ્થા પર અસર કરે છે, લાંબા સમય સુધી ટ્રાફિકમાં ઉભા રહેતા. તા આપણે થાકી જઈએ છીએ, તણાવ અનુભવીએ છીએ અને પ્રદૂષણ હવામાં શ્વાસ લઈએ છીએ, આ બધું આપણે શરીર શરીર બંને માટે નુકસાન છે, અને ટ્રાફિકમાં જો તે અવાજ આવે તો, પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા છે. સતત હોરન નો અવાજ. આવે, વાહનો શોર કરવાનો અવાજ આવે છે, આ બધું આપણે માનસિક શાંતિને ભંગ કરે છે, આપણે ક્યારેક વિચારીએ છી કે આવનારા હોર્નને વગાડવાથી આપણે સમસ્યા વધે. વધારે જ બની શકી છીએ, શહેરોમાં માત્ર ટ્રાફિક જ નથી. પરંતુ અન્ય સમમસઓ પણ વધી. વધી રહી છે, જેમ કે કચરાનો પ્રશ્નો પાણીની છ વધતી વસ્તી અને ગંદકી. આ બધું એકબીજાથી જોડાયેલું છે, જારે શહેરની ઝડપ વધે છે, ત્યારે યોજના યોગ્ય ના હોય છે. ત્યારે આવી સમસ્યા ઉભી થઈ જાય છે, એક મહત્વનો પ્રશ્ન એ છે કે, મારો આ સમસ્યાઓ માટે જવાબદાર કોણ છે. શું માત્ર સરકાર છે કે, પછી આપણે આપણે સાચું કહીએ તો, બંને બંને સરકારને યોગ્ય આયોજન કરવું જોઈએ, પરંતુ નાગરિક તરીકે આપનું કર્તવ્ય નિભાવું જોઈએ. અને એના ઉપ મને એ એવું છે કે. એ ટ્રાફિકમાં જે લોકો ફસાયેલા હોય છે, તે પહેલાં આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. અને રેડ લાઈન પર ઉભું રહ્યું યોગ. યોગ્ય રીતે વાહન ચલાવવું, અને નિયમોનું પાલન કરવું જોઈએ, અને આ નાની નાની મો મોટી મોટી બાબતોને અસર કરે છે, આપણા માટે
હા, સાચી વાત છે, તમારી કારણ કે જો આપણેે જ ટ્રાફિક ના રૂલ્સને ફોલો નહી કરીએ. તો પછી આપડું જે રોજિંદા જીવન છે, એમાં આપણે ટ્રાફિકની સમસ્યા ભોગવવી જ પડશે. અને સરકારની પણ અમુક યોજનાને આપણે કહી શકાય, કારણ કે. નાના નાના શહેરોમાં તો એવા હાઈવેઝ જોવા જ નથી મળતા. અને પ્રોપર વે માં રસ્તા હોતા જ નથી. અને સાધનોની સંખ્યા દિવસો દિવસ વધી રહી છે. બધા પોતાની સુખ સુવિધા માટે સાધન લે છે, જેનાથી તે લોકોને સ્થળાંતર દરમિયાન અ ચાલીને ના જવું પડે, અને સમયસર. પહોંચી જવાય એ, બધા પરિબળો જોઈને એ લોકો સાધન ખરીદે છે. અને પરિણામે એજ કે રસ્તા સા હોય, અથવા તો નાગરિક પોતાની બેદરકારી મુજબ. અ ટ્રાફિક રૂલ નો ભંગ કરે, અને પોતાના કર્તવ્ય માંથી છૂટો થઈ જાય. ત્યારે ખાસ કરીને, ટ્રાફિકની સમસ્યાઓ. તી હોય છે, અને મોટા શહેરોની વાત કરીએ તો, જ્યાં ફેક્ટરીઝ. એટલે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. જેમ કે વાપી, દીવ દમણ ત્યાં શું મોટા મોટા કન્ટેનરમાં ટેમ્પાસ જતા હોય. એ એક રોડ ઉપર આવે એટલે પાછળની જેટલી પણ ગાડી હોય એમને બ્રેક મારવું પડતું હોય છે. અને એમાં પણ બાયચાન્સ જો એક્સિડન્ટ થઈ જાય તો આખો હાઈ વે જ ચોકઅપ થઈ જાય છે. અને કલાકો કલાકો સુધી ટ્રાફિકનું આપડે શું કેવાય ભારણ ભોગવવું પડતું હોય છે. અને એનું કારણ એજ કે હમણાંની જે યુવા પેઢી છે. તે એકદમ બેફામ થઈને ગાડી ચલાવે છે. સ્પીડ નથી જોતું. માત્ર પોતાની કેહેવાય ને પર્સનાલિટી બતાવે. પરંતુ આને આપ આપણે પર્સનાલિટી ન કહી શકીએ તે આપણી મૂર્ખાઈ ભરી વાત કહેવાય. કારણ કે આપડે અમુક સ્પીડ સુધીમાં જ હવે આપણે લોકલ એરિયામાં ગાડી ચલાવીએ છીએ તો આપણેે ત્રીસની ઉપર જવું જ ન જોઈએ. ત્રીસ પાંત્રીસની અંદર જ ગાડી ચલાવવું જોઈએ. અને આપણે હાઈવે પર હોઈએ તો આપણે ધીમી પણ ના ચલાવી શકાય. કારણ કે પાછળની જે સ્પીડ વાળી ગાડીઓ આવે તો આપણને જલ્દીથી ઉડાડી શકે છે. એટલે આપડે જે વે માં જતા હોઈએ તેમાં આપણે જોવું પડે કે કઈ સ્પીડ પર આપણે ગાડી ચલાવી જોઈએ. અને આપણને પ્રોપર ગાઈડન્સ હોવું જોઈએ. કે વન વે માં પેલા ટ્રક લોકો જશે, સેકન્ડ રોડમાં આ ગાડીને એવું બધું જશે, અને થર્ડ રોડમાં વ્હીકલ્સ જશે. આવા બધા નાના નાના પરિબળોની આપણે ધ્યાન રાખીશું ને તો ચોક્કસ કે આપણે ટ્રાફિકની સમસ્યાથી દૂર રહી શકીએ. અને મોટ ટા શહેરોમાં પ્રદુષણ પણ વધારે હોય. એટલે ટ્રાફિકની સામે આપડે બબ્બે, ત્રણ ત્રણ કલાક ઉભું રહેવું. એ કાઈ નાની વાત નથી. એના માટે બહુ પેશન્સ જોઈએ છે. અને આપડે આવી ટ્રાફિકથી બચવું હોય. તો આપડે એવા દૂર વિસ્તારમાં આપણે કેવાય ને ઇન્ડસ્ટ્રી સ્થાપવી જોઈએ. જ્યાં વધારે લોકો ન હોય. અને મીડિયમ વર્ગ રહેતો હોય. અને બહુ નાના અને સાકડા રસ્તા પણ ન હોય. એવી જગ્યા આપણે ફેક્ટરીની સ્થાપના કરવી જોઈએ. જેથી કોઈ પણ સાધનો નો અવર જવર થાય તો ટ્રાફિક તરત જ ઉત્પન્ન થઈ જાય.
આમ જે રીતે તમે તમે કહેતા છો કે એ રીતો અમે જો પાલન કરીશું તો હવે આપણે ખૂબ જ સરસ પડશે. પરંતુ આપને એ નહીં જોતા કે પર્યાવરણ માટે આપ આપણે જવાબદાર બની જઈએ છીએ. વધુ વાહ નો નો ઉપયોગ ઓછો કરીને સાયકલ અથવા ચલાવવાની શક્યતા વધારી જોઈએ અને શહેરની સમસ્યાનો ઉકેલ માત્ર મોટી પ્રોજેક્ટ નથી પરંતુ નાની નાની આદતોમાં બદલવું જોઈએ. અને એક વાત એવું કહેવા માગુ છું કે જો દરેક વ્યક્તિ નિયમોનું પાલન કરતો હોય તો જવાબદારી પૂર જવાબદારીપૂર્વક શહેર અને શાંતિપૂર્વક બની શકે છે. મારા માટે તો એવું લાગે છે કે શહેરની સમસ્યાઓ માત્ર સમસ્યા નથી પરંતુ એક તક છે. એક સુવિધાજનક શીખાવાની વધુ સારી જીવનશીલતા છે. હવે હું અંતમાં એવું કહેવા માંગુ છું. જેમ આપણે આપના ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખીએ છીએ. તેમજ શહેરને પણ રાખવું જોઈએ. ચાલો બેન આભાર.
હા આભાર.